હેલો
હા બોલો. શું કરે?
બસ જો કપડાં હૂકવીએ. તમે શું કરો?
બસ કપડા ધોવા જાવા સે.
એવું છે. બોલો બોલો.
બીજું? હમ્મ ઘરકામ થઇ ગયું?
હા ઘરકામ થઈ ગયું સે. કપડાંનું એક બાકી છે.
ત્યાં સે ટાવર.
વરસાદ છે ને એટલે ના ના વરસાદ શરૂ સે આવામાં ક્યાં જવાનું હોય. તમારે?
અમારેય એવું જ છે વરસાદ શરૂ છે છેને ધીમા ધારે. તો જાય.
એવું છે.
હમ હા ઘરકામ કરીએ ઘરે એ બધું છે. પછી રસોઈ રસોઈનું હા હો આજે જાવાના બાલરમાં અમે જવાના છીએ.
હા અમારેય જાવાનું
એવું છે એમને
હા.
શું ખાવાનું? શું છે?
કાલે શીખાતા કાલે શું શીખ્યાતા?
કાલે એસ્ટાઇલ હતી.
એવું છે એમ ને
હા હવે એક હેરસ્ટાઈઇલ છે એક બાકી છે હા આવડી જશે તમને.
અમને આવડી જશે?
હમ.
શીખીએ તો આવડી દેને ક તો કઈ આવડે નને
હા એ તો એમને જ હોય ને
હમ એવું છે તમે આવજોને.
હું હાલે બાકી હા.
બાકી બસ જવાળીનું ઘર ઘર કામ ને બપર પછી પાછું પાર્લર માં જવું પડે.
હા.
હમ્મ કેટલાક આ આવે પાર્લરમાં.
પાર્લરમાં અમારે ઘણા આવે તમારે કેટલાક આવે.
અમારે ત્રીસ પાંત્રીસ જણા આવેે.
એવું છે.
હા. ને જો વરસાદ
પ્લાનિંગ છે.
રસોઈની પ્લાનિંગ જો સો સોરીનું શાક બનાવાનું છે.
એવું છે.
રોટલા સાસને
હવારમાં હું રસોઈ બનાઈવી તી.
સવારમાં ભાખરી સા.
એવું છે.
હા અને પરોઠા બનાવા તાં.
એવુ છે.
હમ્મ પાછું ટિફિન બનાવાનું હોય કામે જતા હોય સેન્ટિનમાં.
હમ્મ.
એટલે તમારે તો એવું તો જવાનું નય વાળીએ હોય.
હા.
અમારે વાડીએ જાય ટિફિન પણ વરસાદ જેવું છે તો બંધ છે.
અહ્યા અમારે એમ છે વરસાદ શરૂ છે એટલે કઈ વાડીએ નથી ગયા કોઈ.
હમ્મ નકર તો જાય.
હમ્મ.
નિંદવાનું હોય કે ની. કેમ છે કપાવા બધું સારું છે માંડવીમા. માંડવીમા ને કપાસમા સારું છે.
હા સારું છે હો તમારે કેમ છે ખેતરમાં.
ખેતરમાં સારું જ છે હવે વરસાદ શું કે એ જઈ આવે ને જાય ને એવું છે.
હા.
જો આવી જાય તો વધારે સારું હું મોલ ને એ સારું રે.
હા.
. કાલરના કેટલે ટાઈમ ભરો
હે.
પાર્લરના કેટલાક સમય ભરો એમ કામ.
હું.
કેટલાક સમય ભરો પાર્લરમાં એમ.
બે કલાક નો ટાઈમ છે બે કલાક ભરીએે.
એવું છે એમને.
હા ક્યારેક મેડમ આવે તો થોડુંક મોડું થઇ જાય.
હા એ હાચી વાત છેે આવે તો એ સમ હમજાવે આપણને.
હા તમારે.
અમારે જો ક્યારેક છ એ વાગી જાય કઈ નક્કી ન હોય.
એવું છે.
હા હવે શીખીએ ને આપડે ટાઈમ પૂરો-પૂરો ભરીએ તો આપણને આવડે નકત તો કઈ આવડી આવડ ડે નઈ.
હા-હા.
અત્યારે એવું છે આપણા માટે શીખવું પડે આપડે.
હા.
એ વાળીએ તો અત્યારે તો આપડે હાલે કેમ કે વરસાદ જેવું છે પછી તો ઉનાળામાં તો હવ તડકા બોવ પડે.
હા.
હ આપડે પાસે તડકા ના તો બઉ ઓલા
હા.
એટલે પાર્લરનું શીખી જાય તો ઉપાધિ ન રે કઈ
હા એટલું બધું વાડી નું કામ કરવું નહી પછી
હા એ વાડીનું બવ કામ કરવું નહી આપડા પૂરતી થાય તોય બસ
હા.
બીજું તો કંઈ હોયને તમને બધું જ ફાવી ગયું?
હા હ બધું ભાવી ગયું હેર સ્ટાઇલ એ થોડીક નથી ફાવતી ઓછી ફાવશે બાકી જ બધું ભાવી ગયું
એવું છે એમને બે દી શીખી જાવ ને તો આવડી જાય.
હા હવે એમાં થોડુંક ધ્યાન દેશો એટલે એ રીતે ફાવી જશે.
હા એમ તમારા માટે થઇ જાય.
હા હા
પછી કઈ ઉપાધે નહી તમારે
હા
એવું લાગે હ પાર્લર નાખાય તો નખાય ઘરનું તો થાય. એમના બી જતું હોય
હા
હમ સિલાઈ કામ શીખશો કે
હૈ?
સિલાઈ કામ શીખવાનું છે?
હવે નક્કી નહી ટાઈમ ઉપર આધાર
એવું સે
હા હા એમ મળશે હા એટલે ને ટાઈમ હશે તો ફોર્મ ભરશો નકર તો પછી ખેતી નુ કામ હોય.
અ હાચી વાત છે કઈ વાંધો ન ટાઈમ મળે તો કરાય
હા
એવું તો છે નહી કે આપડે તો ઓલું કરવું જ જોઈશે.
હા
પાર્લર નું આવડે તો પછી ખેતી માં પડે
હા
ને આપડે મજૂર વાળા કેવાઈ.
હા દાડિયા થાય નહી
હા એમ જો દાળીયા કરીએ તો નરે આપડે
હા હા
હ એમાંને મારે ને આપડે ભાગવા રાખતા હોય આમ ઘરનું થોડું થોડું હોય આપડે કે
હા
વધારે હા એમ વધારે તો ભાઈ જમીન હોય ને આપડે.
હમ
ના ને ચાર વીઘા હોય ચાર બે વીઘા હોય
હા
એટલા માં આપડે પૂરું નો પડે. પડે?
નો પડે.
એમ તો કંઈ જાવુંય પડે દાડીયે
હા
હમ બધા વાડી એ ગયા કે ઘરના?
અમારે આજે બધા બહાર ગામ ગયા છે.
એવુ શે?
હા તમારે?
અમારે આજે ઘરે છે. વરસાદ છે ને વાડી વાડી એ નથી ગયા.
એવું છે એમ ને?
હમ ઘર કામ કરીએ ને વરત આવશે તો પછી સરખું કરવું પડે બધું.
હા
દશમાના વરત આવશે.
થવાડી થાય હ
વધ એશે એ તો સારું ને તો ભ,
હા તમારે કેમ?
અ મારે સારું છે.
રહેવું છે.
તમારી ઘડી બધી હા, પછી બીજું હોય આપડે ખેતી કામ ને ઘર કામ ને પાર્લર ને બીજું તો કઈ નવીનમાં તો આપડે કામ બીજું હોય ની.
હા
વધારે તો ખેતી જ કરીએ આપડે.
હા અમારે એમ જ છે.
હા એમ ખેતીમાં પ્રખ્યાત કેવાય કેમ કે, આપડે તો નાજ હોવા જોઈએ.
હા
આ તો પાર્લર માં આપડે શીખવાડે આવ્યું, સરકારમાં સારું કેહેવાય આપણા માટે
હા
હા એમ સાહેબો લાવ્યા આપડે તે આપડે એનાગર કોણ શીખડાવ?
હમ
હ એમ શીખી લેવાનું હોય,
હા
એમ કહશું, આપડા માટે સારું કેવાય. હા આભાર માનું પડે.
હચ
એ રસોઈ બનાવવાની છે તે વાર છે?
તે તો વાર છે રસોઈ ન.
એમ મારે વારસે કપડા ધવાના છે હજી તો.
એવું છે અમારી થોડુંક ઘર નું કામ છે.
હમ ઘર નુ કામ કરીને પછી ક રસોઈ બનાવવા થાય તો ઉપાડી માને.
હા
વરસાદ હોયતી કઈ કામ
હા
લું થાય કે હું કામ કરું એમ થાય?
હા
ખાટા શરરૂ હોય તો આમ થાય ને કે કામ કરું ક તો આપડું હોય.
હા
હ બ છે એ મ છે? પાર્લર મા તો આવવાના ને?
તો રાખુ.
એ હા